હા જેનીશભાઈ, શું કરો છો?
કાઈ નહીં, આ પાણી ભરતો તો બોટલમાં. ભાઈ બોલો, બોલો પીવા માટે પીજીમાં.
અચ્છા. પીજી મા રહો છો તમે?
હમ્મ. આપડે ગા અહીયાં આ પીજી યાદ કરું. ઘરે તો હું પણ ખાલી કરતું છે.
અચ્છા હા, એટલે મને પેલુ રૂમ વાળો જ ખ્યાલ હતો કે તમે રૂમે રેતા તા. પીજીમાં તો ક્યારે આયા આપડ એમ ખબર જ નથી.
હમણાં જ આવ્યો પીજીમાં હું માર્ચમાં જ આયો બે મહિના ત્રણ મહિના થયા.
અચ્છા. અને કઈ બાજુ ગાંધીનગર?
મારે બી હમણાં એડમિશન લેવું છે ગાંધીનગર પીજીમાં પીજી તો પીજી મા રે સારું રે, કે રૂમમાં પણ સારું પડે?
એ તો ભાઈ જો તમારે તમારે યા જે પ્રમાણે કામ છે એ પ્રમાણે તમારે રહેવાનું.
મારું તો કેવું ખબર જોબ-જોબ નથી કરવાની, માસ્ટર કરવા માટે હું આવું છું. એટલે ભણવાનું જ છે મારે.
હમ્મ-હમ્મ.
હાહ અચ્છા એવું એમ ને. કેમ પીજી રખાય તમને કઈ આઈડિયા આપશો મને?
પીજી માં કેવું ખબર ભા
હા.
અમ તમને જો કપડા ધોઈ આપે પ્લસ પોઈન્ટ તો એ પડે કારણ કે તમે જો ઘરે કપડા ધુઓ
હા.
અહ અહ ટાઈમ તમે ભણવા આવ્યો ને તમાર એક લા લા તો પાંચ જ જોડી કપડાં ધોઓ તો કલાક થઈ જાય. એમા ને એમાં તમે થાકી જાવ પછી એમ.
હા એ તો વાત સાચી.
કે રે કે તમને જેટલા કપડાં હોય જેટલા કાઢો સારા ખરાબ જે કાઢો હોય એ બધા ધોઈ આ નાવા ના રૂમાલે ધોઈ આપે, ચાદરે ધોઈ આપે, ઓસીકા ના કવરે ધોઈ આપે બધું ધું ધોઈ આપે એમ.
અચ્છા, હા, હા મતલબ તમારે કશું ધોવાનું તો નહી ત્યાં.
હમ્મ તો શું કપડાનો તમારો જીરો ટેન્શન થઇ જાય એમ.
હા, હા બીજું.
હમ્મ. પછી તમારે જમવાનું જીરો ટેન્શન જમવાનું તમારે બે ટાઈમ આય હા. પેલામાં કેવું ખબર તમારે કરિયાણું લેવા જવાનું, આ લેવા જવાનું, લોટ બાંધવાનો
હા, હા, હા, હા, હા.
એ બધું રહે. પછી તમારે સબ્જી શાક બાર જેવું છે ને એ બધું મજા ના આવ પછી અમકો પોસાય ના પોસાય એવું થાય. સમજ્યા. પછી બધી રોજ આમ રોજ તો સારું એ આવતું ને અમુક જગ્યાએ જો તમને સારું મળી જાય
તો પા વધારો હોય.
ભાવ વધારો હોય ને એવું બધું હોય. હમ્મ, તારે પીજી જોઈને જ રહી જવાય એમ.
હા એ તો છે. તમે કીધું એ તો વાત મને ગમી પણ અહ મને હું મારું એક વાત મૂકું છું જેમકે પીજીમાં ખાવાનું મતલબ હાઈ જીન થોડું નહીં સાચવતા મેં એવું સાંભળ્યું છે. અને બીજું એવું કે કપડાં ધોઈયા એ વાત સાચી તમારી
હા હા
બટ થોડા મેલા હોય કે એવો કશું ઈસ્યુ નથી આવતો ને
ના ના જો હું રો શું નથી આ તો કમ્પ્લીટ એકદમ અ લઈ જાય રૂમમાંથી કપડા ત્રળ ચાર જણા રુમ મા ર‌ઈયે બરોબર ત્રળ જણા રૂમમાં રહીએે ને તો આજે ધારો કેલે ગયા કપડા બરોબર
હા હા
ખ્યા લઈ નેને પરમ દિવસે પાછા લઈ જશે કપડા
હા
અને જે ધોવો હોય જેટલા નાખવા હોય એટલે આપડણે ખા લખાઈ દેવા ને એમ એટલા ઘોઈ ને આપી જાયરા કમ્પ્લીટ એ ઈસ્ત્રી બિસ્ત્રી કરીને કમ્પ્લીટ આપી જાય
અચ્છા અચ્છા
કપડું ના આવેય તો ખાલી કેતા આવવાનું કે મારે કપડું નથી આવ્યું પે થોડી વાર માં બધું કોન્ટેક કરી લાઈ દે લઈ આપે બીજા દિવસે આપે
બરાબર બરાબર અને ખાવાનું
જમવાનું તો ભાઈ કમ્પ્લીટ જ છે જો હ
અ ખાવાનું મેં સાંભળ્યું છે
હા
કે ઘણી બીજી માં કેવું હોય હાઈજીન હાઈજીન ફોલો નથી કરતા જેમ કે પરસેવા પરસે વાળા થઇ ગયા એવા હાથે ખાવાનું બનાવે અને ઘણા ઘણી બીજીમાં એવી સમસ્યાઓ આવતી હોય છે તો તમા મતલબ હવે તમે ત્યાં રહો છો એટલે તમને વધારે આઈડિયા હોય કે એ બાજુ કેવું છે બીજી પણ
હમ હમ હ
જોઉ તમને ક‌ઉ આવું તો અમુક બીજીમાં જ આવ હજીનિટી વાળું તો કારણ કે બધી જગ્યાએ શું છોકરાઓ જોતા હોયને આ રીતના હજીનિટી મેન્ટેન ના કરે તો પછી એમની સંખ્યા તૂટી જાય છે માંથી એટલે જોશું છોકરા ને આમ પીજી માં જ બનાવતા હો ને અમને હેનિ મેન્ટેન રાખવી જ પડે આવું કઈ બીજીમાં પોસિબલ બને ખબર બહાર થી જમવાનું આવતું હોય ને
હા હા હા
બોલ બને
હા
તુ કોઈ જોવા જવાનું નથી કેવું આવ્યું કેવું નથી આવ્યું
હા એ તો છે.
એવું એમ એટલે મોસ્ટ ઓફ જે પીજી થ ને અહિયાયા બધા તો હ અહિયાં જ બનાવતા હોય અમુક પીજીી હોય છે. કે જે બહારથી લાવતા હોય એમ
અને પીજીમાં ખાવાનું થઈ ગયું અને બીજું કે સ્વચ્છતા કેવી હોય?? મતલબ આપડી રૂમ છે તો એમાં ઝાડુ પોતુનુ ઝાડુ પોતાનું શું હોય કે પછી આપડા જે બીજા સભ્યો હોય આપડા રૂમ ના
હમ હમ...
એમનું પછી
હ અમામાં ટોટલ લગભગ ગાંધીનગરમાં બધી પી જી માં ડેલી ટ્રેનિંગ હોય જ છે. અ અ સવારે એક જણું આયને ઝાડુ વાળી જાય નું આયને હ પેલું કરી જાય પોતું મારી જાય એટલે કમ્પ્લેટ થ થઇ જ જાય એમ અને અ આપડે રૂમના મેમ્બરનું કેવું ખબર આપડે પછી આપડે અઈયા આપડે કામ રયા આપડે જે કામ કરવાના છે એ કામ થી કામ આપડું થતું હોય તો પછી રૂમ મેમ્બર ને એમ પછી એટલું ધ્યાન નહી આપવાનું એમ
એવું નઈ સારા હોય આપ પણને મતલબ કેવું કે આપણે દસ વાગે ઊંઘવાનો ટાઈમ થ્યો પણ યવે જ્યો જોર મતલબ જોરે એ અવાજથી મોબાઈલ જુવે છે કે કશું એક કામ કરે છે તો અમુક વાર કેવું હોય લડાઈ થઈ જાતી હોય કે ભઈ મું તો કરીશ અવાજ તારે જેમ કરવું હોય એમ કર ને એટલે
હમ્મ, હમ્મ, ના એવું ઘણી જગ્યાએ પ્રશ્ન બનતો હોય અઈયા બાજુમાં જ અમણાં થ્યુ તું બાજો તુંબાજોમાં એ ભઈ એ સી નું કેવું હોય ખબર છે આ બધી પી જી માં ગાંધીનગરમાં અ આપડે જેવુ નોર્મલ રૂમ રાખીએ ને
હા.
ભાવ થોડો વધારે હોય ઓછો હોય.
હા.
હ એ સી વાળો રાખીયે થોડો વધારે ભાવ હોય એમ.
બરાબર.
અને જે લાાઈટ બિલ આવ ને એ સી નું ખાલી એ એક જયારે ચાલુ કરાની હોય ત્યારે પેલા સ સર્વિસ કરાય દઈ એ સે ને બરોબર કમ્પલેટ મસ્ત કરીને પછી મી ટર અલગથી નાખી દે જયારે ચાલુ કરવાનું હોય ને તારે એટલે પછી મીટરમાં જે આવ તું હોય ને એ એ સી ના પૈસા આપણેે ભરવાના ચાર જણાના ભાગે જે મહિને લાાઈટ બિલ આયુ હોય ને એ ભાગે ચાર કરી દેવાના એટલે જે ચાર જણા રહેતા હોય, ત્રણ જણા રહેતા હોય, પાંચ જણા રહેતા હોય એ તમારા રૂમ વચ્ચે એ તમારા રૂમનો મેટર છે તમે ખ
હા, એ તો વાત સાચી, પણ અવે બીજી વસ્તુ હું એમ કહીશ કે હવે મું મારું એડમિશન તો સાતમા આઠમા મહિનામાં થશે બરોબર એટલે ગણો ન કે આ ઠમા મહિનાથી હું રેવા આવીશ, એ ટાઈમે એ સી નું એ સી નું મતલબ એ જરૂર બી ના હોય આપડે
ના ના, ઈ સી એ ટાઈમે તો ભાઈ જોઓને જોઈએ જ ને આ ઈ સી ની જરૂર ક્યારે પડે ખબર હે પી જી માં હા બસ મા ચ એન્ડિંગથી ચાલુ થાય તે જૂન અ જુલાઈના સ્ટાર્ટિંગ સુધી
હા, હા તો એ વાત બરોબર હે એટલે આ પડે એ સી વાળું તો જોવાનું થતું જ નઈ અને એ સી વાળું જોતું અશે તો આપડે માર્ચ મતલબ બે હાજાર સત્યાવીસ માં એ તો ભવિષ્યનો પ્રશ્ન છે. આપડે હાલનું વિચારીએ તો એ એ સી વગરની રૂમના આપણેે લેવું હોય તો કેટલામાં કેટલો ખર્ચો આવે?
ને અઈયાં તો ભાઈ બધે અલગ અલગ ભાવ ચાલે છે, જો પિન સેક્ટરમાં છે પી જી
હા.
એ ઘરઉ હોય એમાં કેવું ખબર માસી જમવાનું બનાય આપે એકદમ એક માસી હોય જમવાનું બનાય આપે કપડા બપડા બધું એ ધોઈ આપે અ ચોક્ ખુ કલિનિંગ બી એ કર દે, સંડાસ બાથરૂમ બધુ ક્લીનિંગ કર દે એટલે ત્યાં ભાવ ઓછા હોય ને અઇયા જે આ સ્વર્ગાસન ને બધા જે ડેવલોપિંગ એરિયા છે ને ડેવ થયલા એ જ્યારે સ્ટુડન્ટ વધારે છે કે ડમી વધારે છે ત્યાર શું આજુબાજુ થોડા ભાવ રેવાના એમ એટલે જે અહિયાં હું રહું છું ને એ લગભગ સાડા આઠ જેવું છે પણ હું એ બદલી દેવાનો છે. કાલે સવારે જ બલદર નીક હ ત થોડી મળી છે સારી બીજી
હા હા હા બીજું હું શું કેતા તું કે આપડે રૂમ રાખી ન રહીએ જેમ કે હવે ગાંધીનગર માં દસ હજારમાં તો આપણને રૂમ મળી જાય શું કેવું?
ના ના ભાઈ થોડું મુશ્કેલ છે કારણ કે અહિયાં શું બધું ભાવ બધું ચારે જ છે કારણ કે આ બધું એમ ડેવલોપિંગ એરિયા છે કેપિટલ છે બધું એટલે થોડો ભાવ રહેવાનું ન એમ.
હા તો મતલબ દસ હજારમાં તો મળી જાય ને એમ.
હમ મળી તો જાય શોધવું પડે થોડું.
તો હવે સાંભળો મારું કેવું એવું છે કે આપડે દસ હજારમાં રૂમ રાખીએ અને ચાર પાંચ મેમ્બર હોય આપડે
હા હા.
તો જોઓ એક તો બે હજારમાં તમારું રૂમનું ભાડું આય ગયું.
હમ હમ.
પછી કપડાં ધોવાનું તમારે જાતે થોડું અગવડતા પડે. પણ ગાંધીનગરમાં તમે કીધું એમ કે લોન્ડ્રી અને વોશિંગ વાળું હોય જ છે.
હા કિલો ના ભાવે જોઈ આવે તમારે કિલો થતું હોય તો ઘણો ને તમે મેમ્બરશીપ લઈ લો તો પણ ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો ધોઈ
હા તો જુઓ લોગડા નું થઇ ગયું. ખાવાનું તો કેવું કે આપડણે જાતે બનાવીયએ ને મને તો જાતે બનાવ આલ મતલબ થોડો સ્વાદ આપડો આગા પાછો હોય.
હમ હમ.
શું આપણે શુદ્ધ વસ્તુ બધી વાપરેલી હોય જે ચી ઘરેથી આવે ઘી
હમ.
તેલ આપડણે સ્ટાન્ડર્ડ વાપરીયએ સિન તેલ કે જે મતલબ યોગ્ય હોય.
હમ હમ હમ.
સારું બનાવી ને ખાઈ શકીએ મારો એવો પેલો હતો.
હ હમમ જે બનાય જમવું એ ખાઈશ ને પીજી માં જે આવે જમવું પડ
હા અને બીજું હ એજ કે મતલબ જે આવે જમવું પડે અહંયા તમે ઘરે જ કેવું હોય તમને નહીં ભાવતું. તમે બીજું કઈક બનાવી શકો એમ તમારા પાસે ઓપ્શન્સ છે.
આમાં જે જમઘું હોય જમેશને
હા થોડી હા એ હું વાત માનું છું કે આપણે રૂમ રાખીએ તો થોડો ત આપડણે કામ થોડું ભાગમાં આવે ટાઈમ બગડે.
ત્યાં તો કેવું તમે સવાર ના ઉઠો એટલે નાસ્તો ત્યારે મળે બપોરે જમવાનું તૈયાર હોય સાંજે જમવાનું તૈયાર હોય ક્લીનિંગ થઈ જાય.
હા હા એ તો સો ટકા એટલે એ લોકો ખ સર્વિસ ના જ પૈસા પૈસા તો લે છે કઈ મફત તો
હમ હમ હમ. એલે એવુંય તો ચલો ને તમે આવો એટલે આપડે જે ગાંધીનગર ની જે સારી સારી ફીજી છે સારી સસ્તી જોતાઈએ અને આવો એટલે મને ફો કરજો હા ભાઈ. એ હા થેન્ક યુ થેન્ક યુ ભાઈ.